ઓ કેમ છો?
જય શ્રી કૃષ્ણ બસ મજામાં, કેમ છો તમે,
અમેં પણ એકડમ મજામાં ને મતલબ વેકેશનમાં ખૂબ વઢારે હમણાં તો મજા આવી રહી છે અને મેં ટો ઘણી બધી એવી એક્ટિવિટી પણ કરી રહ્યો છું. કારણ કે વેકેશનમાં આપડે ઘણી બધી એક્ટિવિટી કરવી જ જોઈએ અને તમને ખબર જ છે કે વેકેશન નો આપડેે લાભ લેવો જોઈએ અને વેકેશનમાં આપડે એમાં જ મતલબમાં ઘરે બેસીને જેમ સુઈ રહીએ એવું ન કરવું જોઈએ કારણ કે વેકેશન આપણ ને એ ઘણી બધી એક્ટિવિટી કરવા માટે આપવામાં આવે છે અને બીજું તો શું કે આપડે મનોરંજન કરવા મટ પણ આપવામાં આવશે અને તેની સાથે થોડું થોડું આ મઢી મતલબમાં બધી માહિતી મેળવવા માટે પડે વેકેશન આપણને આપવામાં આવે છે તો જેઠી કરીને અ આપડે જ્યારે નાના હતા ત્યારે આપડે તો મનોરંજન ખુબ જ વધારે લઇ લીધૂ વેકેશનમા પરંતુ હાલમાં જે વેકેશન આપવામાં છે તેનો ઉપયોગ શેને આપડા કરિયર માટે આપડે કરવો જોઈએ અને ખુબ જ વધારે એવ મતલબ સ્કિલ ઉપર આપડે ધ્યાન આપ વુ જોએ ટમારે શું કેવું છે આ બાબટ ઉપર
હા તમારી વાત એકદમ સાચી છે વેકેશનમાં તાપણને સદ ઉપયોગ કરવો જોઈએ જેમ કે વેકેશનમાં તા પણ નવી નવી વસ્તુ શીખવી જોઈએ નવી નવી જગ્યા ફરવા જવું જોઈએ અને નવી નવી વસ્તુ કરવા જોઈએ જેનાથી આપણને કંટાળો બી ની આવે ને આપણો ટાઈમ બી સારો ચાલી જાય ને આપો સમય નો બગાડ બી નહી થાય જેમ કે આપડે જોઈ એ તો વેકેશનમાં આજના સમયમાં તો કેટલા લોકો ગે વેકેશનમાં બી ઘરે જ બેસીને ફોનમાં જ જોતા રેય એવું નહી કરવું જોઈએ કે આપ પણને વેકેશનનો ટાઈમનો સદઉપયોગ કરવો જોઈએ ને આપડે નવી નવી જગ્યાઓ ફરવા જવા જોઈએ ને હાલના સમયમાં તો વરસાદ નો ટાઈમ છે એટલે ફરવાનો તો ખુબ જ સારું છે આપડે બધી જગ્યા પહાડો જેવી જગ્યા પર ફરવા જવું જોઈએ ને ખુબ સારું મજાબી આવે અને ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ સારું થાય એ એટલે ફરવા આપણને જોવું જોઈએ ને એટલે ખુબ સારી મજા બી આવે ને આપડું વેકેશન પણ સારું જાય
હા એટલે જ તો મતલબ તમને વાટ કરું તો હમણે જે મતલબ વેકેશન ચાલી રહ્યું હતું તો એક મહિનાનું વેકેશન પટ્યું ટો ટેમાં મેં એવું જ કર્યું કે અમારી ફેમિલી સાથે અમે છે ને ખુબ જ વધારે એવું ઘણી જગ્યા એક્સપ્લોર કરવા ગયા તમને વાટ કરું તો મેં મારી ફેમિલી સાથે છે ને કઈ કઈ જગ્યા ગયો પહેલાં તો છે ને અ અમે જે છે ને એક મંદિરે ગયા હતા તે ખુબ જ વધારે પ્રસિદ્ધ છે દ્વારકા મંદિર ગયા અને ત્યાં દર્શન કર્યું અને ખુબ જ વધારે મજા પણ આવી દ્વારકા મંદિર મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને વેકેશનમાં અમે એવું મતલબ એ એવું ટ્રીપ મારી કે તેમાં છે ને ઘણા બધા મંદિરો અમે ગયા જેમ કે અ દ્વારકા મંદિર થઈ ગયું અને જે કષ્ટબંજન દેવ મંદિર છે જેમ કે, આપડે સારંગપુર જો તો ટ્યા ટયા પણ અમે ગયા અને ખુબ જ અત્યારે ત્યાં પણ મને સારું લાગ્યું. કારણ કે ત્યાં તો મને એવું સારું લાગ્યું કે ત્યાં જે જમવાની વ્યવસ્થા છે તે ફ્રીમાં જમાડવામાં આવે છે અને તે ભી ડાઇનિંગ ટેબલ પર બેસાડીને આપ આપને જમાડવામાં આવે છે અને જેટલું ખાય એટલું આપણને કઈ પણ કહેતા નથી તો જેથી કરીને મને તો ખુબ જ વધારે સારું પણ લાગ્યું અને અમે ટયારે આખો દિવસ ત્યાં જ રહ્યા હતા સારંગપુર મંદિરમાં તો ત્યાં મતલબ અમાને હવારમાં એકદમ નાસ્તો પણ આપવામાં આવ્યો, ત્યાં પોવા આપવામાં આવ્યો ચાય સાથે અને પછી બપોરના સમયે ખાવાનું પાહિ સાંજના સમયે પણ ખાવાનું આપવામાં આવ્યું તો ત્યાં મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું કારણ કે તા મંદિરમાં ખુબ જ એવું મતલબ ફ્રીમાં જ બધું ખાવાનું આપણને આપ વામાં આવે છે અને તે પણ એકદમ સારી રીતે અને એકદમ ડાઇગ ટેબલે બેસાડી હતી મને ખુબ જ વધારે સારું લાગ્યું, અને બીજું તો શું કે ત્યાં સ્વામિનારાયણ મંદિર છે તે સ્વામિનારાયણ મંદિર પણ ખુબ જ વધારે ચોકસાઈ રાખવામાં આવી તે મને ખુબ જ વધારે ગમ્યું. આમ તો સ્વામિનારાયણના મંદિર આપણે જ્યારે પણ જોઈએ તો ત્યારે ખૂબ જ વધારે ચોકસાઈ રાખવામાં આવે છે. તો તે મને જોઈને ખુબ જ વધારે એવું સારું લાગે છે, કારણ કે તે મંદિર આપડે જોઈએ અને ત્યાં જો આપણે એકવાર આમ બેસીએ તો એકદમ મતલબ મત સુઈ જઈએ એવું લાગે છે અને ત્યા આમ સુઈને એકદમ આરામથી બેસી રહીએ એવું લાગે છે. તો તેથી કરીને મને તો ખૂબ જ વધારે એવું સારું ત્યાં અને ત્યાં જવાનું એકદમ પાછું મન થયા કરે એવું ફિલિંગ આવે અને જો બધા જ મંદિર આપણે એવા થઈ જાય ને તો ખૂબ જ એ બધાને ફરવાની પણ મજા આવે અને ત્યાં જવાની પણ મજા આવે તો જેથી કરીને આ વસ્તુ મને ખૂબ જ વધારે એવું સારું લાગ્યું અને ત્યાંથી જઈને અમે બીજી બધી પણ ઘણી બધી જગ્યાએ ગયા હતા. અમે તમિલનાડુમાં પણ એક મંદિરે ગયા હતા અને બીજું છે ને એક બીજું મંદિર હતું જેમ કે અ જે આખું સોનાનું મંદિર હતું તે તે મંદિરે પણ અમે ગયા હતા. તો જેથી કરીને એ ઘણી બધા મંદિરો અમે ગયા ફરવા માટે, અને બીજું છેલ્લે અમે કેરાલા પણ ગયા હતા. કેરાલામાં પણ અમે ખુબ જ વધારે એવું મતલબમાં બોટ રાઈડિંગ ને એવું બધું પણ કર્યો અને વેકેશનનો પૂરો આનંદ માણ્યો અમે તો, અને જેથી કરીને મને તો ખુબ જ વધારે ફરવામાં તો ખૂબ જ વધારે મજા પણ આવી. પરંતુ, ફરવાની સાથે-સાથે બીજી બધી પણ એક્ટિવિટી અમે કરી હતી. શું તમે પણ ફરવા ગયા હતા અને કઈ કઈ જગ્યાએ ગયા હતા તો એ બધું થોડુંક મને જણાવશો ને?
હા, હું પણ હમણાં વેકેશનમાં ફરવા તો ગઈ હતી ફેમિલી જોડે, અમે લોકો બધા ફરવા ગયા હતા તો ત્યાં કે જોવા જઈએ તો મંદિરે બધી અમારા વલસાડમાં જે બધી મંદિરો હોય છે, તે બધી મંદિરો ગયા અને મ્યુઝિયમમાં બી ગયા છે અમારે તો સાયન્સ મ્યુઝિયમ છે, ત્યાં ખુબ જ સારું છે અને અહીંયા તો આપણને સીખ સીખવા જેવું તો ખુબ વધારે હોય છેને ત્યાં લોકોને જોવું બી જોઈએ આપને તાની બધી વસ્તુ હરકી તેમ પ્રાણીઓ વિશે બીજું બધું કેટલું સારી રીતે ત્યાં મતલબ પ્રદર્શન કર્યું છે કે આપણે જોઈને કેટલું બધું ત્યાં આપણે શીખી શક એ છે ને એમાં આપણેે વેકેશનનો તો ખુબ સારો ઉપયોગ કરવો જોઈએ ને બધું રમત ગમત બી આપણને કરવું જોઈએ ને વેકેશનમાં તો આપણને વધારે કરીને તો દરરોજ થોડો થોડોક અભ્યાસ કરવો જોઈએ ને એનું તેનું પુન-પુનરાવતન કરવું જોઈએ ને નવી નવી વસ્તુ આપ આપને શીખવી જોઈએ જેના કારણે જો આપડુ સ્કૂલ કોલેજો ચાલુ થાય તો વધારે આપણને મુશ્કેલી નહીં આવે અને વેકેશનમાં આપણને મોબાઈલ, ફોન, ટીવી એ બધું વધારે નહીં જોવું જોઈએ, કેમ કે જેના કારણે આપણને પછી એ આદત તો આપણી થાય ને, આપણું વેકેશન પણ બગડે ત આપણે એના કરતા. ફન્ડ સાથે રમવું જોઈએ, ફેમિલી સાથે ફરવા જવું જોઈએ, અને સારી સારી વસ્તુ શીખવા જોઈએ, ફોન જોઈને ટીવી જોઈને, ટાઈમ આપણે વેસ્ટ નહી કરવો જોઈએ તેમાં.
હા, એટલે જ તો એટલે જ તો મતલબમાં અમે ફરવા ગયેલા, અને ઘણી બધી એક્ટિવિટી પણ કરેલી. તો જેથી કરીને, મને તો ખુબ જ વારે એવું સારું લાગ્યું કરવામાં, પણ અને તેની સાથે-સાથે હવે જે બીજો મહિનો વેકેશન આવી રહ્યો છે. તો તયારીઓ મતલબમાં અમે સ્કીલ ઉપર પણ કામ કરી રહ્યો છેું, તમને કહો? તો વેકેશનમાં હમ્મ મેં ટ્રીપલસી અને ટેલી અને એ એવા બધા કોર્સ કરી રહ્યો છે, જેથી કરીને મને તો ખુબ જ વધારેવ સારું. પણ લાગી રહ્યું છે, આ બધા કોર્સ કરીને અને મેં મતલબ કોમર્સ લાઈન થી આવું છું, તો કોમર્સ માટે આ વસ્તુ ખુબ જ જરૂરી છે, જેમ કે ટેલી તો ખુબ જ વધારે જરૂરી બની જાય છે, તો જેથી કરીને જેટલા પણ આપણે અકાઉન્ટમાં બધા સમ સોલ્વ કરીએ, તો તે બધા સમ આપડે કોમ્પ્યુટર પર સોલ્વ કરવાના હોય છે, અને કમ્પ્યુટર એકદમ અલગ નથી આવતું હોય, જેમ કે બધા જમ હરખા જ આવે છે પરંતુ. તે કેવી રીતના સોલ્વ કરવાના કહી કે, થી સોલ્વ કરવાના કહી કેમાં. આ કઈ ક પ્રેસ કરવાથી તે સોમ તેમાં થશે, બધી વસ્તુ આપણે અ જોવું પડે છે, અને તે વસ્તુ આપડણે એક ડાકી કરીએ, તો જ આપણને ખબર પડી જશે. ફરી શકે છે, જેમ કે અમે તમને વાત કરું. તો એપ થ્રી બટન દશે, આપણે કોમ્યુનિક્રિએશન જેવી વસ્તુઓ કરી શકીએ. કે છે, અને બીજી બધી કેટલી બધી ક આવેય છે, જેમ કે ફોર થી આપણે અ એ બધા વાઉચરસો જેમકે કોન્ટ્રા વાઉચર આવે છે, એફઈમાં આપે પેમેન્ટ વાઉચર આવે છે, તેમાં પેમેન્ટની આપણે બધી ડિટેલ્સ ભરવી પડે છે, જેમ કે પેમેન્ટના જેમ કોઈ પણ પેમેન્ટ આપણે કરીએ હોય, તો ટેમાં એન્ટ્રી માડવી પડે છે. એ સિક્સ વાઉચર જે રસી વાચર તરીકે ઓળખવામાં આવે છે, વાઉચર તેમાંને બધી જેટલી પણ આપણને પેમેન્ટ રિસીવ થઈ, છેલી બધી પેમેન્ટની અંતરસ ત્યાં મારવામાં આવે છે, એ સેવન જે જનરલ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ જનરલ એન્ટ્રી હોય તો, તે તેમાં મારવામાં આવે છે. પછ એફ એટ એ દશે ને, અ મતલબમાં અ સેલ વાવતોર તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે કોઈ પણ આપડે મિલકટ કેવું કોઈ પણ સેલ કરી આપ મિલકત તો તે બધી અંતરી વાચરમાં મારવામાં આવે. અને એફ ના વા એફ નાન વામાં બધી પરચેસની અંતરી મારવામાં આવશે. પણ આપણેે વસ્તુ પરચેસ કરીએ. તો બધી યંત્રી ત્યાં મારવામાં આવે છે, અને જે ઓન ક્રેડિટ જેમ કેર પર બધું ખરી. તેના માટે પણ અલગ એંદરી મારવાની આવે છે, તો એ બધી વસ્તુ જો આપણે નહી કરીશું. જ્યાં સુધી તો ત્યાં સુધી આપણને ખબર ન પડશે, કારણ કારણ કે જે આપડ એજ્યુકેશન સિસ્ટમ માં છે, એવું બધું નથી સીખવા આવતું બધું ચોપડા માં જે ર એ મા એવી રીત બધી વસ્તુ શીખવામાં આવે છે. પરંતુ હાલના આધુનિક યુગમાં એવું બધું રહ્યું નથી, હાલના આધુનિક યુગમાં ને બધું હ કોમ્પ્યુટર ઉપર ચાલુ. થઈ ગઈ હ છે. તો જેથી કરીને હમણાં જે એજ્યુકેશનમાં છે ને, એવું બધું જ ભણાવવામાં આવે છે કે હાલ. ચોપડામાં જેવી રીત આપણે લખીએ તો, એવી રીત જ બધી વસ્તુઓ કરવામાં આવે છે. તો એ વસ્તુ મને ખુબ જ વધારે ખોટી લાગી, હમણાં જે વસ્તુ ચાલી રહી છે, કોમ્પ્યુટર માં બધું કરવાનું. તો એ લોકો એ પણ કોમ્પ્યુટરમાં જ બધી વસ્તુ કરાવો જોઈએ જેથી કરીને, બધા સ્કૂલમાં મતલબ કોલેજમાંથી જ બધી વસ્તુ શીખતા નીકળે. અને એટલું કે બહાર થી સ્કલ બેસીિસ કોર્સ ના કરવું પડે, તમારે શું કેવું છે?
હ હા તમારી વાત તો એકદમ સાચી છે ને પણ આજના ટાઈમ પર એવું કઈ થતું નથી તેથી તે આપણને અહંયા ના લોકો ને બધાને બાર થી જ એ બધા કોસ શીખવા પડે છે અને બીજી વાત કરે તો આપણને વેકેશનમાં તો એમ દરરોજ વહેલી સવારે ઉઠવું જોઈએ ને સમય પૂર્ક અને શું પ શું જોઈ અને સારી ટેવ પાડવી જોઈએ વેકેશનમાં જો આપણને વધારે સ સારો ઉપયોગ કરવા જોઈએ જેનાથી આપણને કોલેજ ટ્યુશન બધું કઈ ચાલુ થ આપણે એનો ટાઈમ વેસ્ટ નહી કરીએ તેથી આપણને જો વેકેશનમાં આપણને બાગ બગીચામાં વૃક્ષો વાવવા જોઈએ જેથી આપણું વાતાવરણ બી સારું રહી ને ઘર કામ માં મમ્મી પપ્પાને હેલ્પ કરવી જોએ અને નવી નવી વસ્તુઓ પણ આપણને શીખવી જોઈએ જેમ કે થઈ કે ડાન્સ ડાન્સ થઇ ગયું સંગીત થઈ ગયું એ અલગ અલગ ચિત્રકામ બધી વસ્તુ આપણે શીખવી જોઈએ ને સારો ઉપયોગ કરવો જોઈએ વેકેશનમાં ને સમાચાર રાસીને દેશ વિદેશ ની આ કે દુનિયાની માહિતી આપણને રાખવી જોઈએ અને આપણને મોબાઈલનું બી એ બધા વધારે દૂર રહેવાનું જેથી આપણે આદત બી સારી રેય ને આપણને વેકેશન નો સારો ઉપયોગ બી કરીએ. એથી આપણને બધું ને સારું કરવું જોઈએ ને વેકેશન નો સદુપયોગ કરવો જોઈએ.
હા તો તમે વેકેશનમાં કઈ કઈ એક્ટિવિટી જેમ કે સ્કલીબસ એક્ટિવિટીમાં તમે કઈ કઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કર્યો અને તમે પણ શું ટેલી કરો છો અને ટિપલ સી એ બધા કોર્સ કર્યા શે કે તમે હજુ કરવાના બાકી છો અને કરિયા તો મતલબ તમને શું શું ખબર છે કે તે વિશે થોડુંક જણાવશો ને તમે પણ.
હા મેં પણ હાલમાં હમણાં ટેલી ને સીસી નો કોર્ષ પ પતાવ્યો છે તેમાં બી ટેલીમાં સીસી મા એમા તો બહુ અલગ અલગ વસ્તું આવે છે તેમ મેં તો કોમર્સમાં કર્યું છે. એટલે તો ખુબ સારું કેવાય ને એમાં તે કરવું બી જે કોમર્સવાળા ને તો કેમ કે આપ આપણે જો જોબ એ બધું કરવું હોય તો તેના માટે ટેલી તો આપણને કમ્પલસરી આવડવુ જોઈએ ને તેનાથી આપણને જોબ પણ સારી મલે ટેલી ના અંદર આખા અકાઉન્ટના વિસે હોય છે જમા ઉધારે બધું કરવાનું તેથી આપણને ટેલી કરવું જોઈએ ને ટેલી તો એમ જોવા જઈએ તો કોમર્સ વાળા જ કરે છે ને સીસી ની વાત સીસી માં તો કેટલી બધી અલગ એકસેલ એ બધું આવે છે ને તે જોબ માટે ખુબ સારું કેવાય ને મહત્વનું છે. એક્સેલ તો બધાને આવડ આવડવા જોઈએ જેથી આપણને જોબ મલવાનો સ્કોપ વધારે હોય છે. તે બધી વસ્તુ બી શીખવું જોઈએ ને મેં પણ હમણાં વેકેશનમાં જ એ બધી વસ્તુ શીખી છું.
હા તો તમે ખુબ જ વધારે સારું કામ કર્યું છે અને એ આપણે સ્કીલ બેસીસ વસ્તુ આપણે કરવી જ જોઈએ જેથી કરીને આપણી સ્કીલ પણ સારી રહે અને આપણું ડિમાગ પણ મતલબ વેકેશનમાં અ ઘસાતું રહે એટલે આપણે બધી નવી નવી એક્ટિવિટી કરતી રહેવી જોઈએ જેથી કરીને આપણે અ એ મતલબમાં વેકેશનનો સદુપયોગ કરી શકીએ તો ચાલો આપણે પાછા વાતચીત કરીશું આ વેકેશન ઉપર
હા સારું ચાલો.